મજામાં તમને કેમ છો
હા આવે છે
હા જે તમે કીધું ખુબ જ સરસ કીધું ગણપતિ હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા છે તેઓ એક ભગવાન શિવ અને માતા પાર્વતીના નામના પુત્ર છે તેમના ભાઈ નું નામ કાર કાર્તિક છે ગણપતિજી ના પત્ની નું નામ રિદ્ધિ સિદ્ધિ છે તમને તો ખબર હશે અને તેમના બે પુત્ર તેમના નામ સુદ અને લાભ છે ગણપતિજી નું મસ્તકે હાથી હાથીનું છે અને તેમનું શરીર માનવ જેવું છે તમને ખબર છે ગણપતિ એનું મસ્ત ખાંટી જેવું છે ને એમનું શરીર માનવ જેવું છે તેમના એક હાથમાં ફણસો બીજા પાસમાં ત્રીજા મોદક અને ચોથા હાથમાં આશીર્વાદ ના મુદ્દા હોય છે તમે શું કેવા માંગો છો
સાચી વાત છે કે ગણપતિને આપણે બહુ મસ્તથી તહેવાર કરતા હોઈએ છીએ અને ગણપતિ તહેવાય એટલે આપણા હિન્દુ ધર્મમાં કેટલોું મનાવતો ઘરના આપ હિન્દુ ધર્મ ના હરેક ના ઘરમાં આપડે ગણપતિ બાપા ને બેસાડેયે હશે ગણપતિ ગણપતિ જયારે આવે ને તો કેટલુ ઉત્સવ હોય છે તો એ લોકો ઘરમાં હોય છે મત ડેકોરેશન કરતા હોય છે કેટલ થી દિવસ મનાવવામાં આવે છે ગણપતિ નો તહેવાર બધી ને તેહવાર મા થી આપણે ગણપતિ અને ગણપતિ ના ટાઈમ ગણપતિ ના ટાઈમે આપણે કેટલી મજા આવતી હોઈએ છેએ અને ગણપતિ ગણપતિ આપણે હિન્દુ ધર્મમાં વધારે મનાવવામાં આવે છે તમે શું કે
હા તમે કીધું ખુબ જ સરસ કીધું છે ગણપતિ દાદા નું વાહન નાનકડું ઊડર છે તમને ખબર છે ગણપતિ બાપાનું નાનું વાહન ઉંદર તરીકે છે કોઈ પણ શુભ કાર્ય કે પૂજા સરુ કરવાથી સૌથી પહેલા ગણેશ ની પૂજા કરવામાં આવે છે તમને ખબર છે જયારે કઈ શુભ કાર્ય કરવાનું હોય ને તો ખાસ કરીને ગણપતિ બાપા ને શુદ્ધ માને છે એમની પહેલે પૂજા કરે છે તેથી પ્રથમ પૂજા દેવતા માનવામાં આવે છે તેથી એને પ્રથમ પૂજા કહેવામાં આવે છે ભગવાન ગણેશની બુદ્ધિ ધ્યાન અને સમૃદ્ધિ પ્રતિક છે. તેમનો પ્રિય ખોરાક મોદક અને લાડુ છે તમને ખબર હ છે હશે તેમનું ખોરાક ખાસ કરીને મોડક અને લાડુ છે. ગણપતિજીને લાલ રંગના ફૂલ ખાસ કરીને જાંસુદ નું ખુબ જ પ્રિય છે. તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે તમારી કે આપણે ગણપતિને પ્રસન્ન ભોજન છે ને લાડુ હોતા હોઈએ છે. જેમ કે મોદક છે લાડુ છે એવું બધું બનાવીને ખવડાવતા આપણે પ્રસાદમાં કરતા હોઈએ છીએ અને ગણપતિ બાપા આપણે એટલે બહુ એકદમ ગણપતિ નો તહેવાર આવે એટલે બહુ ઉત્સવ થી મનાવતા હોઈએ છે. તમને ખબર જ હશે કે આપડે ગણપતિ આવે એટલે કેટલા બહું મસ્ત એક્સાઈટેડ હોઈએ છેએ ગણપતિ તહેવાર ના ટાઈમે છે ને આપણે ખુબ સરસ મજા અને આપણે ગણપતિ બાપાને આપણે સાચવી સાચવીએ છીએ અને ગણપતિના આપણે છે. ગણપતિ બેસાડ ન હોય ને જે આપડે મંડપ બાંધેલો હોય તો આપણે સજાવટ કરેલી હોય તે તહી આપણે કેટલી સાફ સફાઈ બી રાખીએ છીએ કેટલા મસ્ત છે આપડે બ તહેવાર બનાવતા હોઈએ.
ખબર જ હશે કે ગણપતિને આપણે જયારે લાવીએ છીએ ને ત્યારથી આપે દીવો ચાલુ હોય. તે દીવો આપણે આખી રાત અને આખો દિવસ ચાલુ રાખતા હોઈએ છેએ અને ગણપતિ ને આપડે છે ને બહુ સરસ મજાથી આપણે પ્રસાદ ચડાવતા હોઈએ છ. છેએ અને બહુ મજાથી એની પૂજા કરતા હોઈએ છેએ અને બહુ સરસ થી આપણે છે ને આરતી કરતા હોઈએ છે અને જયારે આપણે જમવાનું બનાવીએ તો આપડે પેલા છે ને ગણપતિને આપણે ખવડાવીને પછી આપડણે પ્રસાદ ખાઈએ છીએ અને મજા આવતી હોય છે. આપડે પાંચ દિવસ ના ગણપતિ હોય દસ દિવસ ના હોય તો આપણે આપડ ભંડારો બી કરીએ છીએ કે આપડણે બધા મહેમાનો આવતા હોઈએ છે આપણા ઘરે અને ભંડારો કરીએ ને ત્યારે આપડે બહૂં મસ્ત આપણે જમવાનું બનાવતા હોઈએ છીએ જેમ કે દાળ ભાત પૂરી શાક શીરો છે લાપસી છે અને મોદક ને એવું બધું બનાવતા હોઈએ છીએ. અને આપણા મહેમાન આવે એ ઘરે આપડે મહેમાન આવતા હોય એ ઘરે આપણે એ લોકોને બહું મસ્તથી જમાડ હોઈએ છે ઘરે અને બહું સરસ રીતે આપણે જમાડતા અને તમે જે વાત કરી કે આપડે કરીએ ને કામ તો આપણેે ગણપતિ ના શરૂઆતથી કરે છે ગણપતિનો પાઠ ઢાળવામાં આવે છે ગણપતિની આપ ચબી સબી લાવવામાં આવે છે બહુ સરસ થી એમ કરવામાં આવે છે એ તહેવારે અને બહુ એકદમ સરસ મજા ન આપણે પૂજા કરીને આપણે પછી આપડણે બીજા ભગવાન ને બી સ્થાપના કરતા હોઈએ છે, જયારે આપડણે નવું ઘર લેવું હોય ને તો બી ગણપતિ બાપાને આપણેે પહેલા સ્થાપના કરીને પછી આપણે બીજા ભગવાનો ને સ્થાપના કરતા હોઈએ છેએ અને બહું મજા આવતી હોય છે જારે આપણે
રીને ગણપતિ પપ્પા ને બેસાડીએે છે, તમે શું કેવા માંગો છો?
હા તમે જે કીધું ખુબ જ સરસ કીધું તેમની પ્રિય પૂજા સામગ્રીમાં ડુવા તરીકે ઘાસ પણ મૂકી છે ખબર છે તમે ઘાસ પણ મૂકી છી એમના પણ ઘાસ નો હાથ પણ ચલાવે છે, ગણેશજી ના માતા ઉપર સુંદર મુગજ શોધે છે. તમને ખબર છે એના માતા પણ મુગસરજાવ ને તેમને ખુબ જ સુંદર લાગે છે, તેમના મોટા કાન વાતનું પ્રતિક અને તે તેઓ બધાનું સામર છે એમના કાન પણ તમે જોયા જ હશે કે કેટલા મોટા હોય છે તે બધાની વાતો સાંભળે છે ગણેશજી ના ગજાનન લાભો વિનાનક અને વકટુક જેવા વિવિધ નામોથી પણ ઓળખાવામાં બોલાવામાં આવે છે. ભાવના ના મહિનાની શુદ્ધ ચોથ ના દિવસે ગણેશ ચતુર્થ નો તહેવાર ઉજવવામાં આવે છે, આ દિવસે લોકો પોત પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપના કરે છે અને દર દિવસ સુધી પૂજા કરે છે. દસ દિવસની ભક્ત ભાવ પૂજા કર્યા બાદ અંત ચૌદશ ના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તમને ખબર હશે ખાસ કરીને કોઈ દોઢ મહિનાના, ચાર મહિનાના, છ મહિનાના, આઠ મહિનાના અને દસ દિવસના આનંદ ચોદસ ના દિવસ સુધી ગણપતિ બાપા બેસાડવામાં આવે છે, તેમની સેવા પૂજા કરવામાં આવે છે. જેમ એમના જે લઈને આવે છે તેમની ધૂમધામથી કેવી રીતના ધૂમધામથી તેમના વિસર્જન કરવામાં આવે છે ને તમને ખબર છે મુંબઈ ના લાલબાગ ના રાજ ગણેશ નો ખુબ જ પ્રખ્યા છે, ખબર જ હશે તમને? કેમકે મુંબઈમાં ખાસ કરીને લાલ બાબા રાજના ખાસ કરી ના બધા લોકો કાં કાં થી જોવા આવે છે તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે તમારી, કે આપડે મુ વધારે લાલબાગના રાજા ને માનવામાં આવે છે કે તા પબ્લિક એટલી જતી હોય છે ને દર્શન કરવા માટે બહુ જ જતી હોય છેતાં પબ્લિક તો બહુ જ હોય. ત આમ સુવિધાઓ બી સારી હોય છે. લાઈનમાં એક એક લાઈન હોય છે રતા ગણપતિ બાપ્પા ને જે
હમ
સ્પષ્ટ આપણે દર્શન કરવામાં આવે છે અને ગન ગણપતિ બાપા ના મસ્ત આપડણે દર્શન કરીએ છીએ, પ્રસાદ બી હોય. હોય છે, જેમકે કઈ અ ખીચડી છે અ ખીચડી, કઢી, ભાત એવું બધું બહ મસ્ત થી તા બનાવવામાં બી આવતું હોય છે કોઈ અ જ્યા રે વિસર્જન કરવાના હોય ત્યારે બી ત્યાં મસ્તથી હોય છે જમવાનું બી. અને લાલબાગના રાજા તો વધારે જ માનવામાં આવે છે. કારણ કે બહુ વી આઈ પી લોકો બી લાલબાગના રાજાને દર્શન કરવા જતા જ હોય છે. અને કહેવામાં આવે છે આપડે લાલબાગના દર્શન તો શું કર્યું ગણપતિ? આપડે લાલબાગ ના રાજાને દર્શન કરવા જવા વર વર્ષમાં એક વાર તો જવું જ જોઈએ આપડે લાલબાગના રાજાને દર્શન કરો અને આપણે બહુ સારી રીતે જઈને તા આપણે બહુ મજા આવતી હોય છે, જયારે લાલબાગના રાજાને દર્શન કરવા જતા હોય છે. અને આપડે ત્યાં જઈએ તો આપડે બહ મસ્તની ત્યા અ દુકાનો બી હોય છે અને તા દુકાનો માંથી આપણે ખરીદી બી કરતા હોઈએ છીએ. ત્યા બહુ મસ્ત મસ્ત ગણપતિના ફોટાઓ મળતા હોય લાલબાગ ના અને બઉ મસ્ત આપણે ગાડીના આપણે ગાડીની ચાવી ના કિચ તા હોય છે. પ્રસાદો બી બહ મસ્ત મળતો હોઈ છે ત એકદમ મસ્ત મજાનો બધું હોય છે આ લાલબાગના રાજા ના દર્શન કરવા જાવ તો. અને આપણેે જો વાત કરું તો મુંબઈમાં તો કેટલાઓ ગણપતિ મોટા મોટા હોય છે. જેમ કે બોમ્બઈ ના રાજા છે પછી ખેતવાડી ના રાજા છે પછી અ ઘણા બધા ધારાવીના રાજા હોય છે ખેતવાડી ના હોય છે લાલબાગના રાજા હોય છે. અને ઘણા બધા નાના મોટા ગણપતિઓ ત બી હોય છે. અને તમને ખબર છે આપડે પુના સાઈડ આપણે અ ગણેશજી નું મંદિર છે. ત જુઓ ને બહ મસ્ત થી આ અ. મસ્ત થી દર્શન કરવા મળે છે જેમ કે અ એ ગણપતિ અ પુનામાં ગણપતિ છે એ ડગ ડગરુસા ગણપતિ કહેવામાં આવે છે. તે કેટલા મસ્ત સજાવેલા હોય છે અને કેટલા મસ્ત ત્યા પૂજા કરવામાં આવે છે અને બહુ સરસ મજા ન ત દર્શન કરવામાં બી આવે છે પબ્લિક છે ને હર વર્ષેને ક્યારે પણ ટ્યુશન કરવાતા જતી જ હોય છે કારણ કે એ એ અ મૂર્તિ ત સ્થપિક છે ગણેશજી ની એટ બધા તમે શું કેહેવા માંગો છો આ વિશે?
હા તમે કીધું ખુબ જ સરસ એનું હા તમે કીધું મુંબઈના લખબજાર રાજા ખુબ જ મો હોય છે. ને ખાસ લોકો બધા એમના જાય છે હા બધા જ અહં દેશોમાં ગણપતિ બાપ બેસારે છે પણ ખાસ કરીને મુંબઈમાં બહુ માને છે કેમ? મહારાષ્ટ્ર ના લોકો હોય છે અને મરાઠી લોકો ના તો ખાસ કરીને ગણપતિ બાપા હોય જ તમને ખબર છે ને એ લોકો ગણપતિ બાપાને ખૂબ જ માને છે અને ખાસ કરીને લાખ બાબાના રાજા ના તો એટલા જો એટલો ભીરો લાગે છે બહુજ ભીરો લાગે તને ખુબ જ સરસી ગણપતિ ના વિષયના સમયે લોકો ગણપતિના બાપા મોરિયા અગલા વર્ષ જલ્દી આના નારા ગાય છે તમને ખબર હ જયારે વિસર્જન કરે તો ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષે જલ્દી આવજો એમ કરીને ના નારા ગાય છે ગણપતિ ના ભક્તો દ દરરોજ દન
ગણપતિ ને આપણે બહુ ઉત્સવ થી મનાવવામાં આવે છે બધ વાત કરી કેવી લાગી
ખુબ જ સરસ લાગ્યો મને ખુબ જ ગયમો